હા આવે છે અવાજ. બ.
બોલો ભાઈ શું કરો છો.
જોને અત્યારે તો સવારમાં કઈક જગ્યા સારી નથી એ
એવું શું થયું.
મને તાવ છે શરદી છે ઉધરસ છે મારું છે પછી પેટમાં ગોટા ભે છે હું અત્યારે આવ છ. કોબ લ
હા એ ચોમાસું આવે એટલે બીમારીઓ તો થાય જ કોઈ બી સીઝન બદલાય ને એટલે એ બીમાર થઈ જ જવાય એમ.
હ અત્યારે રિપોર્ટ કરવા આપ્યો છે એસીબીસી નો હ. પ રિપોર્ટ આવે પછી. ખબર પડે શું તોનન
બરાબર કેમનો બીમાર પડી ગયા.
હા બે ત્રણ દિવસ પર હું બહાર ગયો હતો. સુરત. કરવા માટે તો એ થોડું. ખાવા પીવા માં થોડુંક. પેલા થઈ ગયું અને મારા ફુવાના ગયાર ગ હતો તો પેલા ખાધું બધું. ારબાદ છે સાક શીખડ છે પાપડ છે એમને બધું ખાધું આ ખાધ્યા પછી ઓલ માર્ ફવા બે ગયા હતામ. બાર કોમ્પ્લેક્સમાં તો સોડા પીધી એ સોડામાં જ મને કઈ એ સોડા ભાવતી જ નથી કઈ અલગ જ લાગતી હતી એમાં સ્વાદ કઈકલ ગ આવતીું એટલે કે પાછળ. બદલાતો હતો. એટ લાગતું હતું કેંક બધા વસ્તુ પડી રહેલી છે એમ.
હા એટલે પેલું કેવું બગડેલું વસ્તુ પેલા બધા ખાવા ઉપ ઉપર પડ્યું હશે તો એ પોઈઝન થઈ ગયું હશે મારા ખ્યાલથી
હા તો એ કદાચ સોડામાં કદાચ મચ્છર ક કઈક પડ્યું હોય તો કદાચ ડેન્ગ્યુ ની અસર થઈ શકે.
ક તો વાસી છોડા હોય તો પણ એવું થઈ શકે કેમકે તમે ખારી પેટ નું ખાઈ લીધું પછી એના ઉપર વાસી છોડીધી
હ એટલે પેલું બધું હમ. એટલે મેઈન પ્રોબ્લેમ છોડવાનો જ છે મને જે મને પેલા હું ગમે એટલું ખઉ. મન નથીજી કાય ફયું ન મારા દબાઈ ખવા જોરદાર વખત એ કું થતું નહીં. પણ આ સોડા પીધી ને ઉપર એના પછી જ થયું મને
બોલો બીજી કઈ તૈયારી વયારી ચાલુ
તૈયારી તો સાહેબ હું ગુજરાત ફોરેસ્ટની કરું છું. પણ આ તારરું વાચવરણ બંધ છે બધું વા લાઈનમાં પર્યાવરણ પૂરું કર્યું ગુજરાતી પૂરું કર્યું ગણિત પૂરું કર્યું સાંસ્કૃતિક વારસો પૂરો કર્યો. અને બંધારણ ચારું કરવું છું એટલે બીમાર પડી ગયો એટલે હવે મારું બંધારણ થઈ ગયું છે.
હ એટલે એક્ઝામની પ્રિપરેશન કરતા હોય એટલે આવી ગેપ પડી જાય ને એટલે પછી શું કેવાય પાછું એ લાઈન પર આવું બોવ મુશ્કેલ બની જાય હા પાછું એ લાઈન પર આવું મુશ્કેલ બની જાય
સુતી જાય ને એમ
હા હું પણ તૈયારી કરું છું મારે પણ કોઈક દિવસ આવી ગેપ પડી જાય ને તો પછી ગાડી પાટા ઉપર આવતા આવતા થોડો ટાઈમ લાગે અને લિંક પકડાતા વાર લાગે એટલે આ પણ એક સમસ્યા જ છે. વિદ્યાર્થીઓ માટે
તમે શું કરો છો.
હું પણ તૈયારી જ કરું છું ગવર્મેન્ટ એક્ઝામની
એવું છે. ક્યા બિઝનેસ કરું તો
એવું કશું સ્પેસિફિક નય કોઈ બી અત્યારે તો એક્ઝામ ગવર્મેન્ટ એક્ઝામ લાગવી જોઈએ તલાટી હોય ફોરેસ્ટ હોય કે કોન્સ્ટેબલ હોય. કોઈ બી એક્ઝામની એવું ના ચાલે પણ અત્યારે એવું તો
અમે એક એક ગોલ રાખવો પડે
એક ગોલ રાખો તમારી સાચી વાત પણ અત્યારે કોમ્પિટિશન એટલી વધી ગઈ છે તો કેવું અને મોંઘવારી પણ એટલી વધી છે પ્લસ કે બધું દુનિયા કયથી કઈ પગી તો આપડે જે પણ ઓપોર્ચુનિટી મળે એનો લાભ ઉઠાય લેવો જોઈએ પછી કોઈ એક પાછળ પડીએ ને ના મળે તો પછી દુઃખ બહુ થાય એવું
તે કણ કરો કન્ડકટર ભરતી ભરી કન્ડકટર ભર
હા હ એવું જ કરવું છે કન્ટક્ટરમાં ભરી દઉં ફોર્મ જેમાં લાગે પેલા મુદે ગમે તેમ કરીન સરકારી નોકરી હોવી જોઈએ એ કોઈ બી વિભાગમાં હોય શું કેવું તમારું
ચાલે તો ભરતી પડે જ છે ને નગરપાલિકામાં કચરો સાફ સફાઈ કરવાની એ બધી સરકાર જ કહેવાય
હા એજ ને એવું આપું છું કઈ નીચી ના કરીએ
ફોટા વાળાની ત્યાં ચાલે સ્કિલમાં
હા ક્લાર્ક બાર ચાલે ક્લાર્ક છે તલાટી છે એટલે કે વર્ક ત્રણની કોઈ બી એક્ઝામ હોય ને તો એ ક્લિયર કરીને પછી આપડે જી પીએસસીયુપીએસસી જે કરવું હોય ને કરાય
અને તમે કતા હોય તો મારે એક સગા છે એ ગવરમેન્ટ જોબ છે. તો કેતા હોય તો એમની જોડે સેટ કરી દઉ
હમ
અને પોસ્ટનું નામ તમને કવુ જણાવું સાહેબ
ણાવો
જો એક હોમગાર્ડસ છે તેમની ટ્રાફિક પોલીસ
હમ બરાબર ના વર્ગ ત્રણ ની કોઈ એટલે આપડે તો કઈ એવી લાગવતથી નહીજવું.
હબ લાભોદ ને લીગલમ ક પરીક્ષા અપાય.
પરીક્ષા તો હું આપ પું છું ને.
હમ. હમણા કયા ગયા છે સ જલા.
મારે જીઓગ્રાફી બહ ઈઝી લાગે મને અને બંધારણ.
ગુજરાતમાં સાહેબ લગે છેટને
ગુજરાતમાં નાઇન્ટી સેવન
નાઈન્ટી સેવન
હ એમાં શું કેવાય અલગ અલગ વિભાગમાં નાી સેવન ને એકસો પંચ નાઇન્ટટી સેવન તો કચછમાં
હા સાહેબ આવી બરાબર
હમ પછી સત્સર જેવી આ બાજુ દક્ષિણ ગુજરાત માં સૌરાષ્ટ્રમાં પણ જય શ્રી દવ
ચો સા કો કેરા
હમ
એ ઇકોતેર નું ઓધું કરો એટલે થાય ગુજરાતમાં
હમ
હમ બીજું
પણ તો એ શું કેહેવાય સૌરાષ્ટ્રના કચ્છમાં બધા નદીઓ આવી છતાં દક્ષિન ગુજરાત પાણી ન જથ્થો વધારે મળે સત્તર નદીઓ હોય ને એમ
રિપોર્ટ કરવા આલયા બપોર બોલાયા રિપોર્ટ અઢીવાગે રિપોર્ટ આવે બપોર આવશે બરાબર
હમ
સોરી સાર થોડવચેઆઈ ગયા તો બલા કાકા
હમ
એટલા માટે માપ કરું તો અત્યારે ક છો તમે
અત્યારે હું અત્યારે કહે નહી
બું છે બ શાંતિ જોય હોય બીજી એક પ્રોબ્લેમ છે મારે મારી વાઈફ બતી રહી છે એના ઘેર
ઓ તમારો મેરેજ પણ થઇ ગયા છે એમ
હા સર મેયેજ પણ થઇ ગયા છે મારા અને ઝઘડે થઇ ગયા
હમ
મારે માથે હાથ ન પડ્યો તમે મે મારે જો હાથ ના ઉપાડવો જોઈએ.
હમ, ભણેલા, ગણેલા થઈને તમારે આવું ના કરવું જોઈએ.
હા, સાહેબ તો વાત સાચી.
ભણેલા લોકો જો આ રીતે વર્તન કરશે, તો પછી અભણ લોકો જોડશું આપણેે શું અપેક્ષિત અપેક્ષા રાખીએ.
હમ. મને, બીજી એક છોકરી પસંદ છે.
કદાચ એ આગળ મેળ પડે તો કદાચ એની જોડે લગન કરી લઉં હું તો.
એ તમે જ. મારે તો તમારી પર્સનલ લાઈફ છે મારે એમાં કઈ ઇન્ટરફેર કેની શું કેહેવાય, એની વિશે હું સલાહ કઈ ના આપી શકું એ તમે જોણો.
બરાબર.
હા, જે સેવન ચાલે હે નરેન્દ્ર મોદી કહે છે.
હા.
અમે મેંલોડીને મલ્યા જે ઇટાલીના વડાપ્રધાન છે ને
હા, ઇટલીના વઙાપ્રધાન મેલોની.
તો એમને એ હા, તો એવું કીધું. કે, આપણે અમ ઇસ્ટાગ્રામમાં અ ફેમસ.
ફેવરેટ કપલ છે. હા, હા.
હમ.
એમાં એકમાં સંભળાઈ ગયેલું.
હા, તો કપલ, કપલ શબ્દ વાપરવો. આમ કેવું લાગે તમને કે કપલ્સ
એ કેવું, આપણે ભારતીય સંસ્કૃતિ અલગ છે એમના આવ નોર્મલ કેવાય. જે યુરોપનું પશ્ચિમી કલ્ચર છે ને, એમના માટે આ બધું નોર્મલ કેહેવાય એમ. નરેન્દ્ર મોદીએ તો એ શબ્દ નથી વાપર્યા ને.
ના.
અને નરેન્દ્ર મોદી સાહેબ સિત્તેર ઉપર ઉંમર છે.
અલ્યા આ એટલી ઉંમર છે. છતાંય એ મોણસનું શુ કહેવાય? એટલે એ મોણસ એટલું વર્ચસ્વ, એટલું માન, એટલી સમજન, એટલું નોલેજ એનું નોલેજ અને યોગ્ય નિર્ણય અને મોટા ઉંમરના લોકોને કમ્ફર્ટેબલ આવી જાય એ રીત એમનું વર્તન જવાનીયા યુવાન લોકો હોય એ લોકોને ગમે એવું એમનું વર્તન.
બરાબર છે. પણ આ વેસ્ટન કલ્ચરમાં તો આવું છે એવું રિલેશન કે સંબંધ એવું કઈ હોય જ નહી એટલે એમના માટે તો કઈ મોટી વાત જ ના કહેવાય એમ. આ બધું નોર્મલસ કેવાય એક-બીજાને હગ કરવું અથવા તો આ રીતે બોલાવો એ બધું તું નોર્મલ છે એટલે એમાં કઈ બઉ મોટી વાત ના કેહેવાય.
ફોરેનમાં તો અત્યારે હુ ચાલે બધુ.
હા, ફોરેનમાં તો એવું જ રેવાનું.
શું બીજા મોટા
સારું ચલ અ સારું સાહેબ થોડીકવાર રઈને વાત કરું હ.
આ સાહેબ સાહેબ ચો